હલો.
હા બોલો બોલો
શું કરો મજામાં
બસ બસ મજામાં
કેવું ચાલે આમ શાંતી
હઓ અત્યારે તો વેકેશન ચાલે છે
એવું જમી બમીને બેઠા કે બાકી.
અરે અત્યારે બપોર છે એટલે તો હવે જમીને જ બેઠા હોઈએ ને શાંત
હા હા તો બે રજાઓ છે તો ફરવા જવું છે?
હા તો તમે હા હા હા હવે પન ગરમીમાં જઈશું?
કઈક જઈશું આમ ઠંડા પ્રદેશ બાજુ.
હા એવું ચાલે ચાલે હા ચાલે.
તો કેવું આમ રિલેક્સેશન મળે આમ સ્ટ્રેસ ઓછું થાય.
અમ હા સારું લાગે.
નવા-નવા જગ્યા એક્સપ્લોર કરીએ
તમને કેવી જગ્યાએ જવાનું ગમે?
મને તો આમ મસ્ત ઠંડો પ્રદેશ હોય એવું વધારે મજા આવે ઉનાળો હોય તો કેવું આમ ગ્રીનરીને એવું હોય આજ જુબાજુ
એવું નય આમ એવું નય આમ કેમ પહાડો કે પછી આમ અ દ રિયા કિનારો કે પછી આમ
વધારેને વધારે પહાડો કેમ કે ટ્રેકિંગ હોયને તો આમ મજા આવે. હા.
આપડે ગયાતા ને એકવાર?
હા એક વાર આપડે ફરવા ગયાતા મહારાષ્ટ્ર બાજુ. ત્યારે સારું ટ્રેકિંગ ને એવું થયું તું. અને કેવું કે નોલેજ પણ વધે કે નવી નવી જગ્યાએ જઈએ, નવું નવું જોઈએ, નવું નવું એક્સપ્લોર કરીએ.
નવા નવા લોકોને મળીએ.
હા. કેવું થોડું ભાષાનું નોલેજ મલે, ત્યાંનું કલ્ચર શું છે એ જાણવા મળે. કંઈક નવુ નવુ ને જાણવા મળી જાય ને પાછું આપણેે કેવું કે બધું મેનેજ કરતા પણ શીખી જઈએ કે હા
સમય, પૈસા હા હા.
હા.
અને અમુક વાર, હા. અમુક વાર એવા જોખમો આવે તો
હા.
હા આપ
જ ટ્રાવેલિંગમાં પ્રોબ્લેમ પડે. વેધર માં પાછો ઈસ્યુ આઈ જાય. ગયા હોય એને કઈક વેધર ચેન્જ થઈ ગયો તો પાછો મેનેજ, મેનેજ એક્સપીરિયન્સ. થાય કે હા આવી રીતે મેનેજ કરી શકાય.
હા અ આપડે થયું હતું ખબર, જે પેલા ડ્રાઈવર છે.
હા એ પાછું આપડે એમ સાવચેતી રાખ વી જોઈએ મોસ્ટલી કે રાત નું જો તમે ડ્રાઈવિંગ કરો છો એક માણસ ડ્રાઈવર જોડે હોય કે એને વાતો કરી કરીને જગાડી શકે તો કેવું જીવનું જોખમ ના જાય.
કારણ કે એ જે ડ્રાઈવર હતો એ થોડો અ બરાબંધ તુષા લાવતો. તો પછી આપડા સર બેઠા હતા એમની જોડે.
હા. આખી રાત વાત કરી તો જાગ્યો એ.
પછી જમવાનું જે છે આપ આપને અલગ અલગ પ્રદેશનું
હા અલગ અલગ અલગ અલગ આમ કલ્ચર ચાલવા મળે ક્યા અચ્છા એનું આ મેઈન આઈટમ ખાવાની છે. તો આમ ટેસ્ટ કરી શકીએ કે હા. અહિયાં આવું છે.
પછી પહેરવેશ, તહેવારો.
હા પછી ત્યાંના મંદિરો. ત્યારે બોલી ભાષા. સા. એક જાણી શકીએ. અને ટુર નું તું ખાસિયત મેન તો એવું જ કે આમ રિલેક્સ મળે મગજ શાંત થાય આપણું.
હોય તો.
હા.
કે લોકો નો સાથ હોય તો યાદો બને અને સારું લાગે.
હા, ફરવાની બી મજા આવે
ફરવા જેવા સ્થળો છે.
હા.
અમે અ હા મેં નથી ગઈ એક વાર પણ સોમનાથ.
એવું. તો વાંધો નહી યા સોમનાથ જવાનું વિચારીએ તો બધા ભેગા મળીને.
તમે તો જઈને આવ્યા સો નઈ.
ના ના મારું ફર્સ્ટ ટાઈમ જ છે, કેવું કે નવી જગ્યા હોય ને તો આમ ફરવાની ત્યાંનું જાણવાની મજા આવે, અને મંદિરોમાં તો ખાસ ક્યાં ખબર કેમ કે એની પાછળ એક પાછી એક સ્ટોરી છુપાયેલી હોય. કે આ મંદિર આવી રીતે બન્યું હતું.
હા હા હા.
એ પાછું આપડા નોલેજ માટે સારું રે.
એવું તો આપડે દ્વારકા
હા. દ્વારકાધીશની નગરી.
હા મેં તો એવું સાંભળ્યું છે કે આખી નગરી જે છે પાણીમાં છ છુપાયેલી છે એમ.
હા એ પાછું યુવા પણ લઈ જાય અમુક તો સ્કુબા ડ્રાઈવિંગ આવે ને એમાં. છીક નીચેની નગરી જોવા લઈ જાય. હા આપડા મોદી સાહેબ ગયેલા છે કદાચ.
હમ
હા. આમ ફોટાને એવું હોય ને તો એમાં જોયલું છે કે હા છે અંદર નીચે નગરી છે. એ એ પાછું એક. ઇતિહાસ બને જાણવાનો.
હમ કેવું આમ અચંબો લાગે નહ આપણને.
હા અમુક વાર તો જગન્નાથ પુરી એ બાજુ આમ છે જગ્યાઓ. ત્યાંમ લાગે નહી કે એવું આપણને ફીલ થાય અંદર કે અચ્છા આ છે પણ આમ નોર્મલી લાગે કે હા આવું કઈ રીતે હોઈ શકે. એક પાછું છુપાયેલું છે એની પાછળ.
હા એમાં તો જગન્નાથપુરીમાં. તમે એવું સાંભળ્યું છે જે પ્રસાદ બને છે ને એ સાત લેયર્સ.
હા પેલું માટલા ના અને એમાં પાછું સાત લેયર. બને અને પેલો ઉપર વાળો પકે એવી રીતે કઈ.
હા સૌથી ના ઉપર વાળું જે છે ને એ પહેલા. આમ આપડે કહીએ તો કે અ એક જાદુ છે પણ આમાં આપડ થોડું વિજ્ઞાન લગાવ તો સમજણ પડે કે જે ગરમી જે હોય એ સૌથી ટ્રાન્સફર થતી થતી આવે
હા
તો સૌથી પહેલા ઉપરનુંું જે હોય એ સેચ્યુએશન થાય પછી નીચે ધીમે ધીમે ધીમે જાય એમ એવી રીત ના થાય
એટલે પેલા સૌથી ઉપર વાળો હોય પ્રસાદ થાય પછી બીની છે નની છે ન લાસ્ટ માં જે સૌથી જેની નીચે આગ નજીક છે એવાળું છેક લાસ્ટમાં
હા એ હા એવું એવું જ
ફરીએ તો આમ થોડું આવું નોલેજ બને કે મળે કે આવું હોય છે ત્યાં આવું ઈતિહાસ રચાયેલો છે ત્યાં
હમ પણ આપડ છોકરીઓ માટે તો છે ને છોકરીઓ માટે થોડુંક મર્યાદા આઈ જાય કે આપડે ધ્યાન રાખવું પડે એમ એટલે તો એમાં કેવું પછી લોકો હોય ને તો સારું જોડે.
હા. કેવું આખું ગ્રુપ જાય ને. તો મજા આવે.
હા, હા, આપડે અહિયાં તારાપુર સાઈડ ક્યાં ગયા હતા? આપડે.
તારાપુર.
તારાપુર બાજુ આપણે ગયા હતા ને, એકવાર આપણે ફરીએ જ હજુ.
ફરીએ જ.
હા, મને એવી જગ્યા પણ બહુ ગમે, ભલે નાનું એવું હોય. હ, સારું લાગે. કેમ?
આખરે એવું. કનેવાલ પણ મસ્ત છે.
હા હા હા, તહીંયા પણ મસ્ત છે, આપણે જઈશું એક વાર.
હા. પેલું કેવું વચ્ચે. ટાપુ જેવું છે, નાનું ટાપુ જેવું. ત્યાં પેલું હોળી મારફતે ત્યાં જવાનું આજુબાજુ હરિયાળી. જોવા મળે તમને. કેવું મગજ ના, આમ કિનારે બેઠા હોય હા, કિનારે બેઠા. હોય. તો મગજને તમારે શાંતિ મળે. તમે કંઈક જગ્યાએ આખા વર્ષનું જે સ્ટ્રેસ હોય. આવી રીતે રજાઓમાં ટુર માં જઈને. તમે ઓછો કરી શકો?
થોડો બધો. બદલાવ લાગે.
હા, તમારું મગજ ઘણું જ શાંત થાય, તમારી હેલ્થ સારી થાય ઉપરથી.
અને મને લાગે છે કે ત્યાં જવાનો એટલો બધો ખર્ચો પણ નહીં થતો, એમ.
હા.
તો ઓછા ખર્ચે તમારે ઘણું બધું તમારે ફરી લેવાય.
હા, એક પછી મેમરી બને સારું.
હા, અને ત્યાં હિચકા અને એ બધું પણ છે.
હા.
મને તો બહુ ગમે.
કંઈ રીતે લઈ ગયા હશે?
અ હા નહી કેવુ. પણ જોકે એ લોકો એ મતલબ વ્યવસ્થા હશ. પેલા બધા અલગ અલગ પાર્ટસ કરીને લઈ ગયા હશે.
હા એ પાછું હોય શકે.
લઈ ગયા એ છોડો જે ત્યાં રહેતા હશે લોકો કેટલે કે એ લોકોને કેવી મજા આવતી હશે.
હા મેં તો. એક વાર ગઈ હતી ને તો જોવી. તું બી ખરુ કેે લાઈક. પેલી એક પાતળી નાની એવી નાવડી હોય ને. એમાં વચ્ચે માછીમારો. માછલી એ પ પકડતા હોય. ખબર નહી કે એમના કઈ રીતે આપડે. તો બી જઈએ. પણ એ લોકો ને એમ સારો એક્સપ. ક્સપિરિયન્સ હોય.
હા.
એવું બધું આમ જોવાની જાણવાની મજા આવે એમાં પાછું.
હા અને તહીના જે લોકો હોય એ લોકો માટે તો બધું સામાન્ય હોય.
આપણા માટે કેવું અહીના આમ ડેવલોપમેન્ટ એરિયામાં રહેલા હોઈએ.
શેરમાં રેલા હોઈએ તો.
હા શહેરમાં રહેલા હોય એટલે બહુ ખાસ એવું બધું જોયું ના હોય. અને એ લોકો તો દરરોજ દરરોજ નું. હોય એટલે સારું એમને થાય ને આપડા તો આમ જોઈને. નવાઈ પામીએ કે આવી કેવી રીતે.
ની આજ બદલે. દરરોજ ઉઠીને તાર મહેલ જવાનું તાર મહેલ ની.
હા પણ એ લોકો પછી કંટાળી જાય એ લોકો પાછું નવું એક્સપ્લો આપણા માટે નવું હોય એ લોકો માટે જૂનું હોય.
. ચાલ આ જગ્યા. મેડમ તમને ચાલ આ જગ્યા બતાવો એવું કર.
એમાં પાછા પૈસા કમાઈ જાય હ સારું તમારું જોઈ લો.
હા હા મને જ હા મને જગ્યા અને સમય કેજો ને તો હું પછી એ પ્રમાણે ન કી કરું.
સારું સારું. હા મલીએ.